હલો, જે શ્રી ક્રષ્ણ ભાઈ કેમ છો? તમે?
બસ એકદમ મજામાં છું ભાઈ, જે શ્રી ક્રષ્
જય શ્રી ક્રષ્ણ ભાઈ, શું ચાલે છે તમારી ત્યાં?
બસ અમારે ત્યાં ભઈ ચાલ્યા રાખે છે જો આજે તો અ થોડો ટાઈમ અતો તો મને એમ થયું કે ક્રિકેટ રમવા જવું છે.
અરે વાહ! આજનો એવો મોસમ બી મોસમ બી એવુ છે કે આપડે ડે ખેલ રમવાનો અલગ આનંદ આવે છે, કેવુ તમે શું લાય્વા છો આજે નવે વિષય
હં આજ તો મને એવું થયું કે આપડા આજે સ્પોર્ટ ઉપર વાતો કરીયે રમત ગમત વિશે. કે આપડે એક બીજા લોકો રમત ગમત ના ને કેટલો ખ્યાલ હોય છે.
એકદમ સાચી વાત કીધી કે
કઈ રમત ગમે છે આપડા ભારતની?
અ આપડા જે ભારતમાં છે એવઈએ જે વધારે પ્રસિદ્ધ રમ રમત કે રમત ખેલ છે એ આ એ એક ક્રિકેટ જ છે કે
હા એ વાત તો સાચી છે કે ક્રિકેટ તો તો આમ તો બ ધાની ફેવરિટ ક્રિકેટ જ છે આપડા અ વ છોકરાઓમાં જોવા જઈએ તો બરાબર છે કાણ કે આપણા ભારતમાં તો નાનાથી છોકરું પાંચ વરસનો થાય ત્યારથી એના હાથમાં બેટ આવી જતું હોય છે એટલે ક્રિકેટ તો સૌથી
એકદમ એકદમ સાચી વાત કીધી કેમ કે આ તમે જોશો કે ભારતના એકસો ચાળીસ કરોડ જનતામાંથી લો કોને એક તમે ત્રીસ થે ચાળીસ ટકા લોકો એવા છે જેમને ક્રિકેટ રમવાનું અથવા તો ક્રિકેટ જોવાનું એટલું ખુબ જ શોખ થઈ ગયો છે તા કે તમે જોશો કે કોઈ છોકરા અશો કે કોઈ છોક કરી અસો કઈ એટલે કે એમને કઈક વાંધો નથી એ લોકો બેઉમાં આજે એટલો અ ક્રિકેટનો જે તાવ છે એ એટલો વધી ગયો છે. કે તે એ હું શબ્દોમાં બયાં નથી કરી શકતો.
હા સાચી વાત છે સાચી વાત છે
તમારો ભાઈ તમારો અવાજ સંભળાતો નથી જરાક તમે જોરથી બોલો છો.
આવે છે હવે અવાજ?
હા, આવે છે આવે છે આવે છે.
હા હા હું એમ કેતો તો કે ઘણી બધી એવી રમતો છે ક્રિકેટને છોડીને જેમ કે કબડ્ડી છે, હોકી છે, બેડમિન્ટન જે ઘણી બધી રમત ગમત છે પણ આપને બધાને તો ક્રિકેટ જ ગમ તી હોય છે સૌથી વધારે.
હા, મયુરભાઈ એક એ એકદમ સાચી વાત કીધી હા ભાઈ કે એવું હોય છે કે કે જે ક્રિ-ક્રિકેટનો જે છે જે આ અહીયાં જે તાવ છે અહીંયા તો જેમ કે ભારતમાં એટલું કોમ્પિટિશન છેને એટલું અહ તમે કહેશો કે જે છે વચ્ચે એક વી વચ્ચે વિશે જે બી સ્પોર્ટ્સ મેનશીપ છે ને વચ્ચે પ્રેમ છે એ ભારતમાં જ જોવા મળે છે ક્યાંક ભી જોવા નથી મળતું કેમ કે ભારતમાં આટલા બધા ખેલ ને આટલા બધા રમતો હોય છે કે અહિયાં તમેશો ચેસ કબડ્ડી કેરમ આ આ આવા કરતા બી મોટા મોટા ગેમો ટેબલ ટેનિસ કે ટેનિસ ફૂટબોલ ને આજુ ટાઈપ પર ફૂટબોલ તમે તે જશો કે જે ફીફા આવી ગયું છે તો એનું બી ખૂબ જ એટલે ક્રેઝ થઈ રહ્યું છે.
હા, સાચી વાત છે સાચી વાત છે. પણ આપડા માં તો ક્રેઝ મને લાગે ત્યાં સુધી આપડા ભારતની ટીમમાં મહેન્દ્રસિંહ ધોની તે આવ્યા પછી ક્રિકેટ નો ક્રેઝ બહુ વધારે
બઉ વધારે થઇ ગયો કેમ કે મહેન્દ્ર સિંહ ધોનીએ જે બે હજાર નવ માં જય્યારે એ એમની જર્ની ની શરૂઆત ક કરી હતી ત્યાર સુધી એ ધોની સાહેબે આટલું એટલે ભારત ભારત ટીમ માટે એટલું કોન્ટ્રિબ્યુટ આપ્યું છે કે એને યાદગાર રાખીને આપણે ખૂબ જ મોટા ફેન થઈ રહ્યા છે એમના
હા સાચી વાત છે સાચી વાત છે જેમ કે હવે એ અત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તો નથી પણ આઈપીએલમાં આપણને જોવા મળત તા હોય છે અને ઘણા બધા લોકો આઈપીએલ પણ એના માટે જ જોઈ રહ્યા હોય એવું લાગે છે. કે ક્રિકેટના ક્રેઝમાં પણ એક અલગ વસ્તુ છે કે ઘણા બધા છે એ પો પોતાના ફેવરટ પર્સન હોય સ્પોર્ટમે એને જોઈ જોઈને એ લોકો એના ચાહકો બનતા હોય છે અને એના લીધે ક્રિકેટ જોતા હોય છે.
એકદમ ખારી વાત કેમકે જે લોકો જે ખેલાડીને જોઈ જે ઇન્સ્પાયર થાય છે જે એ લોકોને આત્મવિશ્વાસ આવે છે ક્રિકેટ જોઈને કે કે જે ધોની સાહેબ છે કે આવા મોટા મોટા તમે જોશો એક વણ વરુણ ચક્રવર્ત જેમ કે એવા જે બોલર છે જે લોકોએ એ લોકોની આશા છોડી દીધી હતી. પણ એ લોકો એ ક્યારે આટલા મોટા થયા પછી પણ એમને એમનું ટેલેન્ટ નથી છોયું. વરુણ ચક્રવર્તી એક એવો એવો આપણો જે ગેદ વા છે એને ખૂબ જ પ્રશંસા કરી ખૂબ જ મહેનત કરી પણ તમે જોશો કે પંદર વર્ષ ના કે વીસ વર્ષ પછી એમનો જરા ક્રિકેટ પરથી ધ્યાન થઈ ગય પણ એમનું ડેબ્યુ પછી એ ભારતના એક સર્વ શ્રેષ્ઠ ખેલાડી માંથી એક છે.
સાચી વાત છે સાચી વાત છે આવા ઘણા બધા ખેલાડીઓ છે કે જે અ ખુબ સારું એવું ટેલેન્ટ હોવા છતાં પણ આપને દેખાતા નથી હોતા. અને ઈન્ડિયાની ટીમમાં નથી આવતા હોતા તમે તો ક્રિકેટ રમો જ છો બરાબર ને આમ તો?
એકદમ હા આપડે તો આપણેે તો રમીએ છેએ આપડણે એટલે અમારે તો અહીંયા ટીમ બી છે અથવા અહીંયા તમે કે કહેશો કે મોટા મોટા સુધી જેવા કે વિરાટ કોહલી થઈ ગયા આપડા ધો ધોની સાહેબ થઈ ગયા રોહિત સાહેબ થઈ ગયા આ લોકો આ લોકો એવા ક્રિકેટર છે જે બીજા કરોડો ને પ્રશંસા આપે છે અને આજ તમે જોશો કે આજ ટ કે નાના બાળકો જેવા વૈભવ સૂર્યવંશી જેવા નામક બાળકો જે આટલા નાન વર્ષ સુધી પણ ક્રિકેટને એવું ટોપ ઉપર પો પહોંચ્યું છે કે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં જો હણાં જો ખૂકાર કે બહ ખતરનાક બેટ્સમેન તમે કેશો બલ્લે બાાજ તો એ આપણને એક જ જોવા મળશે એ છે વૈભવ સૂર્યવંશી તમને એવું લાગે આ ઉમરમાં કઈક ક્રિકેટ રમવાનું કઈ ઉમર હોય છે?
એમ ના સાચી વાત છે ક્રિકેટની કોઈ ઉંમર હોતી નથી. એ બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારે તમે જે વૈભવ સૂર્યવન વંશીની વાત કરી એ આપ બધા માટે બહ શોકિંગ કહેવાય કે કોઈ પંદર થી સોળ વર્ષનો છોકરો આવા ઇન્ટરનેશનલ
હમ ભારતે ક્યારેક આપણેે રિપ્રેઝેન્ટ કરશે એમને જેવ કે આજે હું કાલ કે પરમદાડાની જ વાત કશું કે આપડા જે રોહિતભાઈ છે એ એમને પદ્મશ્રી એવોર્ડ પણ હમણાં પરમદાડે મળ્યું પણ એ એટલે જ મળ્યું કેમ કે એ ભારતના એટલા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે જેમની આશા આપણામાંથી છૂટતા નથી પણ અમે કશું કે એ આટલા મોટા મોટા ખેલાડીઓ જે ઇન્ટરેસ્ટ રનેશનલ થી ઇન્ટરનેશનલ થી હમણાં તો રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે પણ અમે એમની યાદગાર પાર્યો ક્યારેક બી ના ભૂલીએ.
હા સાચી વાત છે, બધી પાનીઓ છે. તે આપણે અ ક્યારે ભૂલી ના શકીએ બરાબર છે જેમાંથી એક છે કે ભઈ અ જ્યારે ભારત વર્લ્ડ કપ જીતું તું એમ એસ ધોની ના સિક્સ વાળું એટલે એ આપણને ક્યારેય કોઈને ભૂલાય એવું નથી કારણ કે એ બધી મુમેન્ટો જ અલગ હતી.
નહીં નહીં એકદમ સાચી વાત જેવું કે ધોનીભાઈ એ આટલું ભારત ટીમ માટે એ કે ભારત માટે એટલું બધું કાર્ય કર્યું છે આના પછી હું એજ કેશું કે જે આજની એ આજના જે બાળકો છે ને આજની જે સંખ્યા એ છે એને જોઈને એવું લાગે કે ક્રિકેટમાં ઉતરવું એટલે ઇન્ટરનેશનલ કે આઈ આઈપીએલ સુધી પહોંચવાનું જે સફર હોય છે એ ખૂબ જ કઠિન હોય છે એ કઠિન એટલા માટે હોય છે કેમ કે જે ભારતની જે આટલી બધી અ જનતાઓ છે આટલી બધી આબાદી છે એના માટે કોમ્પિટિશન એટલું વધુ ગયું છે. કે ક્રિકેટ એક ઇમોશન થઈ ગયો છે એ એક ચેલેન્જીસ નથી આપણા માટે આપણે એ એમને સફર કરી શકીએ નથી કેમ કે ક્રિકેટ જે છે. એ ખૂબ જ એટલે અહીંયા નેપોટિઝમ એટલે કે ભ્રષ્ટાચારનો ગેમ થઈ ગયો છે આજની સમય ઉપર
બરાબર છે બરાબર સાચી વાત છે હવે મને તો હવે એ પણ ખબર નથી કે આપણે કોઈ ક્રિકેટ રમ- તો આઈપીએલ કે ઈન્ડિયાની ટીમ સુધી કઈ રીતે પહોચી શકાય તમને આઈડિયા છે આનો
હું તમને કહેશું કે જે આપણે જે જેવી કે ગુજરાત હોય ગુજરાત માં એક એવો કોઈ ક્લાસેસ હોય કે કોઈ એવું હોય છે ત્યાં તમે જોઈન કરી શકો એના પછી તમે ઉપર જશો કે એમને તમે ડિસ્ટ્રિક મેચ આવશો આવશે કે તમને અધરવાઈઝ સાઉથ ઝોન મેચ આવશે એવું હશે પછી તમે એના ઉપર ત્યાં તમને સ્ટેટ મેચ આવશે સ્ટેટ લીગ સ્ટેટ લીગમાં તમારું બેસ્ટ પરફોર્મન્સ થયું એ એટલે તમે ખુબ જ સરસ રમ્યા અને તમારું નામ પણ ખુબ ઊંચું આવ્યું તમે એટલે ખુબ સરસ રમ્યા એવું કશું હું પણ તમે જો સ્ટેટમાં રમશો તો તમને તમા ના ડોમેસ્ટિકમાં આવી જશે ડોમેસ્ટિક ક્રિકેટ એક એવો છે જ્યાં મોટા મોટા ભારતીય ખીલાડી, કે છોટા છોટા ભારતીય ખીલાડી એ લોકો ડોમેસ્ટિક ક્રિકેટમાં રમીયે છે, આજની ટાઈમે પણ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં આવ્યા પછી, ડોમેસ્ટિક ક્રિકેટમાં એટલું સરસ પફોર્મન્સ આપ્યા પછી તમને તમારું નામ ઑક્શન આવી જાય છે આઈ પી એલ ના.
ત્યાંથી જ સીધું આવી જાય છે.
હા ત્યાંથી ડોમ સ્ટિક ક્રિકેટથી તમે સીધો આઈ પી એલમાં આવી જાય છે, પણ તમે આઈ પી એલમાં આવ્યા પછી ડોમેસ્ટિક ક્રિકટ રમવાના પફોર્મન્સ પછી તમારુ આઈ પી એલમાં આવ્યા પછી, તમારી બોલી લાગે છે, તમે જો સરસ રમતા હોય, કે બોલીમાં એટલે તમારું સરસ અ રકમ આવી ગઈ, તો તમને એક ટીમ સુધી તમે રમી શકો છો, જે તમે જે ટીમ પછી રમશો, તમારો સ એટલે બો
બ ખુબ જ, મજેદાર તમારો એવું કે રાસે, ખેલ રહસે તો તમને, ભારત ટીમ સુધી પોહચવાનું પણ મોકા મળી શકે છે.
આઈ પી એલ એ ભારત સુધી પોહચવાનો મોકો છે, બરાબર ને?
બસ, આઈ પી એલ એક તમે કેશોન કે એવો માધ્યમ છે કે, તમે ભારત ભારતને ભારતના કોણા માંથી પણ હોવ તો તમે ત્યાં પોહચી શકો છો અને તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો.
બરાબર છે, બરાબર છે, સાચી વાત છે. હવે જેમ કે કોઈને ત્યાં પોચવું હોય તો એને પેલા એમના, અ જેમ સ્ટેટ થી ચાલુ કરવું
સ્ટેટથી કે, તમને જે તમે જ્યાં ડિસ્ટ્રિક થી છો, તમે જે આ ગામથી છો, એ ગામને તમે પેલા રિપ્રેઝન્ટ કરી શો, એક પ્લેયર સુધી, પછી તમે આગળ આ બધા સ્ટેપ્સ હોય છે, કોઈ કોઈ લોકો એવા હોય છે તમે જો ક્રિ કેટ જોતા હોય તો મને ખબર નહી, પણ જે મને મે તમને કેશું જે અ વરુણ ચક્રવર્તી છે, યશસ્વી જેસ્વાલ છે. પછી બોહ બધા મુંબઈના ખેલાડીઓ છે, એ બધા કોઈ બી ડોમેસ્ટિક રમતા નથી. એ લોકો નું ડાયરે સિલેક્શન થયું છે, એ લોકોને મુંબઈના પ્લેયર લોકો, મુંબઈના કોચ લોકો, જે મુંબઈના કોચ લોકો જે સ્કાઉટિંગ કરીને આવે છે એમને અ જરાક એ હોય છે, એ લોકો સિલેક્ટ કરે છે.
બરાબર છે, બરાબર છે, તમારી પાસેથી મને છે ને ખરેખર ક્રિકેટ વષે, ક્રિકેટ વિશે ખૂબ એટલે ખૂબ નોલેજ મળ્યું, મને આજ સુધી એ ખબર નોહતી કે આપણે આઈ પી એલમાં, કે ક્રિકેટમાં અમ ઇન્ટરનેશનલ લેવલે પોહચવું હોય તો કઈ રીતના પોહચી શકાય. કે આજે તમે મને જણાવ્યું તો મને આજે ખરેખર ખબર પડી, કે કઈ રીતના હોય છે.
બરોબર ભાઈ તમારી સાથે, તમારી સાથે આવી વિષય ઉપર વાત કરવાનો ખૂબ જ આનંદ આઇવો, આભાર તમે મારી સાથે આટલા સુધી બની રહ્યા.
ઠીક છે, ઠીક છે ભાઈ, થેન્ક યુ.